હલો જય શ્રી રામ શું કરી રહ્યા છો તમે
જે સીતારામ તમે કેમ છો હમણા તો મજામાં છીએ અને હમ તો આરામ કરી છો તમે શું કરી રહ્યા છો અમના
કઈ નહી હાલ તો હું ગામડામાં રહું છું એટલે અહિયાં વાડી આવ્યો છું અને વાડી જે અમે પાક રોપ્યો છે તેની સુરક્ષા કરી્યો છું કારણ કે ચકલીઓ અને જે જગલી મડ હોય છે તેના દ્વારા પાકને ઘણું બું નુકસાન થાય છે એટલે મે તેનું શુ કરી રહ્યો છે શું કું તમે શું કરી્યા છો હાલમાં શહેરમાં રહો છો તો ત્યાં શું કરી રહ્યા છો
હા તો શહેરમાં તમે જાણો છો કે આરામ પણ કેવી રીતે કરી શકો કારણ કે શહેરમાં તો ગરમી પણ એટલી બધી લાગે છે અને ટ્રાફિકનો અવાજ હોય છે એટલે ઊંઘ પણ સરખી નથી આવતી એટલે મોસ્ટલી રાતના સૂઘ તો થોડી ઘણી ઊંઘ સારી આવે છે ને પરંતુ શહેરમાં રહેવાનું જે ગ મુશ્કેલ બની ગયું છે કારણ કે કે શહેરમાં ઘણી બધી પ્રકારની તકલીફ તો પડે જ છે પરંતુ કરીએ જ શું કારણ કે આપણી જોબ હવે શહેરમાં નજીક છે તો પછી શહેર નજીક રહે તો આપણા માટે પણ સારું જ છે એટલે કે આપણે ગામડાથી પછી ત્યાં સુધી અપડાઉન કરશું તો પછી કેવી રીતે ચાલશે એટલે મારું ગામડું શહેરથી ખૂબ દૂર છે એટલે શહેરમાં આપણે પાંચ છો વર્ષ થયા છે અને શહેરનું જીવન અમ તો જે વિતાાવી રહ્યો છે અને મને તો આડત પણ પડી ગઈ છે પરંતુ જે ગરમી ખૂબ વધારે લાગે છે અને શહેરમાં તમે જાણો છો કે હવા ઘોઘાટ પણ ખૂબ હોય છે કારણ કે આજુબાજુ બ વસતવારા મોસ્ટલી એમ તો આજુબાજુને એમ અર જવર માટે બધા ટ્રાફિકો નડે છે આજુબાજુ ઘણી બધી અવાજો આવે છે કાર નો બાઈકો નો અને ઘણું બધું નડિયા કરે છે ગામડામાંમ શું ચાલી રહ્યું છે પેલા જે હમણા ઠંડક છે કે પછી ગરમીનું પ્રમાણ પણ શહેરમાં જેવું જ ચાલી રહ્યું છે ત્યાં પણ
તો ગરમીનું પ્રમાણ એમ તો વધ્યું છે પરંતુ હાલમાં તો શું છે કે આ ચારે બાજુ જોવા જઈએ તો પ્રદુષણ તો ફેલાઈ રહ્યું છે તેના કારણે ગરમીનું પ્રમાણ પણ વધવાનું એ તો એક મેન વાત છે કેમકે આપણે જોઈએ તો જે પ્રો્યુન પ્રત્યે પહેલા જેટલા સભંધ હતા તે સભન રહ્યા નથી કારણ કે હવે જે પોલિટિક્સ પણ આવ્યું છે એમાં ઘણું બધું ઇન્વોલ્વ છે અને સરકારશ પણ એમ તો સ્વચ્તાના કાર્યક્રમો અપનાવે છે પરંતુ જોવા જઈએ તેટલા સ્વચ્તાના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા નથી અને એમ તો સરકાર પાસે પણ એમ તો ઘણા બધા કામ હોય છે એટલે એમના પર ધ્યાન આપતા નથી પરંતુ મારે એવું જણાવવું કે આપણે આપણે રીતે જ પણ આપણું જે નેચર છે તેનું સુરક્ષા કરવું પડશે કારણ કે અમે જ્યાં રહીએ છીએ અમારું જે ગામડું છે તે ડુંગરો પર વસેલ છે અને અ કેટલીક વખત ટુરિસ્ટો પણ આવે છે તેઓ શું કરે છે કે ગમે તેમ કચરો લાવીને ગમે ત્યા ફેંકી જાય છે એમ તો અમે જ્યાં રહીએ છી ત્યાં પ્લાસ્ટિકને એવ તો અમે વાપરવા દેતા જ નથી અને જે દુકાન હોય છે ત્યાં પણ કાડની થેલી જ હોવા પરીએ છીએ પરંતુ જે લોકો ય છે કે ત્યાંથી દૂરથી જે પ્લાસ્ટિક ન ગંડો કચરો લી આવે છે અને અમે ત્યાં સુવિધા પણ રાખી છે એમ તો કચરા પેટીને એ પરંતુ લોકો શું છે કે ગમે તેમ કચરો ફેંકી લેવાની ટેવ એટલે એ લોકોને આ ગંડી ટેવ ના લીધે ગમે તેમ કચરો ફેંકી લે છે અને એના કારણે આ જે ગોદરેજ જે સૌંદર્ય છે જે નજારા જોવા મળે છે તેમાં પણ ઘણી બધી તકલીફ તો પડે છે અને અમારી જે ખેતી કરી છે અમે જે નાકલી ને ભાત ને જે કલમ અમારી જે કેરીની કલમો છે તે રોપેલું છે પાક છે અમારો તેના પણ નુકસાન થવાની સંભાવના ઘણી બધી રહેલી છે એટલે અમે તો અહ એ લોકોને સમજાવ્યા હતા અને થોડી ઘણી વાર સમજાવ્યું તો એમ તો લોકો સમજી ગયા હતા પરંતુ આમ પહેલા જે કચરો નાખવા આવતો હતો તેના કારણે ઘણું બધું પ્રદુષણ થઈ ગયું હતું. એટલે અમારો જે પાક લેવામાં આવતો હતો તેમાં પણ ઘણી બધી અહ એટલો બધો પષ્ટિક રહેતો ન હતો. તેમાં પણ ઘણી બધી બીમારી ફેલાઈ હતી અને કેટલીક વાર તો જે અમારો પાક છે તે સંપૂર્ણપણે નાશ પણ બમતો હતો. તો એ સંજોગોમાં અમે સરકાર આમ તો અપીલ કરતા હતા કે અહ અમાર બાજુ આઓ આજે કારણો સર છે જે કુદરતી કારણો હોય, તે માણસ તેના કારણે અમારા પાકને નુકસાન થયું છે તો અમને થોડું ઘણું વર્તન મળે તો સારું કારણ કે અમે જે દવાનો છુટકાવ કરીએ છે તે ખાતર વાપરીએ છીએ એ સ ઘણું સારું એવ મોઘું આવે છે અને એટલા કીમટ અમે ચૂકી શકતું નથી. અમે શું કરીએ છીએ કે જયારે અમે પાક માટે દવા ખરીદીએ છીએ ત્યારે અહ બિલ નું પેમેન્ટ કરી દેતું નહીં. અમે જયારે અહ શાકભાજીનો જે માલ હોય ઉતરાઈ જાય વેચાઈ જાય અને લાસ્ટમાં અમે એક હિસા જે પણ બિલ પેમેન્ટ કોણ હોય તે કરીએ છેએ પરંતુ હાલમાં ત્યારે સંજોગ એવો હતો કે પ્રદુષણને કારણે અમારો બધો નાશ પામ્યો હતું. તો એવા સંજોગો અમારે ઘણી બધી મુશ્કેલીઓ નનો સામનો કરવો પડે છે. એટલે અમે સરકારશ્રીને અપીલ કરેલી કે અમારો જે પાક છે તેનું વળતર મળે તો અમને વળતર પણ મળ્યું હતું. તમારે શું છે તમારે કંપનીમાં કે તમે રહો છો ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હ છે. પરંતુ પ્રદુષણ નું પ્રમાણ કેવું છે તા અમણા જે ચોમાસ અહ ઋટુ આવાની છે તો પાણીના નિકાલ ની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે કે પછી અહ ગટરમાંનું પાણી રસ્તા ઉપર ને એવું વહી આવે છે કોઈ વાર. કેવો બનાવ બને છે ત્યાં?
હા એમલે શહેરોમાં તો આવી બધી પબ્લિક પણ પ્રદુષણના કારણે તમે જાણો છો કે થતી રહે છે કારણ કે શહેરોમાં પણ એમ તો જે વરસાદ પડે છે જેમ કે ત્યાં મોસ્ટલી બધા પાણી હો તો તમે જાણો છો કેમ આમ પેલું જમીન તો ખુબ એમ પેલી હોય છે જેના કારણે બધા આમ જેમ બ્લોક હોય છે બધું એવું રહે છે સોસાયટીમાં અમારે એટલે પાણી ભરાઈ જવાનો ભય આમ તો ત્યારે રહે છે અને અમારા શહેરમાં એટલું સારું છે કે બધા લોકો આમ ગંદકી પ્રત્યે એટલે કે જે ગંદકી બધા લોકો મોસ્ટલી બધા શહેરમાં થતી હોય તે અમારા જે શહેરના એટલે કે ખૂબ સારી રી તે બધા ગંદકીની એટલે ગંદકી નથી કરતા અને ખૂબ સારી રીતે ગ કચરો કચરા પેટીમાં નાખે છે. અને એ લોકો પણ સમજે છે કે આપણે જેટલું વધારે ભડોસો કરશું તેટલું જ આપણા દેશને નુકસાન થશે અને આપણા શહેરમાં ઘણા બધા લોકો બીમાર પણ પડશે. એટલે કે બધા જે પણ કચરો તામ ખો ખાઈને બધા ગમે ત્યાં નાખી દેધા હતા પેલા. અને અમારા શહેરમાં ખુબ સારી રીતે જાગૃત છે અને બધા લોકો કચરો ગમે ત્યાં નાખતા નથી અને ખૂબ સારી રીતે લોકો પણ સમજે છે કે પ્રદુષણ કરવાથી આપણને નુકસાન જ થવાનું છે કારણ કે તમે જાણો છો કે પ્રદુષણના કારણે હમણાં તો કેટલું બધું આ ગ્લોબલ વોર્મિંગ છે પછી ઘણા બધા આહ તમે જાણો છો કે એવા બધા અહ આપણને ઇફેક્ટ કરે છે આપણા દેશને અને વાતાવરણમાં પણ તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઈડ પછી મોનોક્સાાઈડ એવા ઘણા બધા વાયુઓ વધારે થઈ જાય હોવાથી આખું વાતાવરણ ગરમ થઈ જાય છે. એટલે કે આવા વાયુઓને વધારે નહીં થવા જોઈએ અને ઓક્સિજનનું પ્રમાણ જેટલું વાતાવરણમાં વધારે રહેશે તેટલું આપણા માટે સારું છે. કારણ કે ઓક્સિજનનું પ્રમાણે જે બધા રહશે તો પછી આપ શ્વાસ લેવામાં તકલીક નહી પડશે અને આપણને શ્વાસ લે આરામદાયક જાને ઓ આપણા ના સારી રીતે જીવી શકીએ આપણે તમે જાણો છો કે શ્વાસ લેવામાં તકલીફ અમ પડે છે કારણ કે એટલી બધી ગંદી હવા અને ગંદી અને કાર્બન ડાઈઓક્સાઈડ જેવા વધારે વાયુ હોવાથી આપણને આવા શહેરોમાં તો શ્વાસ લેવાની તકલીફ પડે છે. એટલે કે અમ્મ આવા માં જે અમે એટલે હું જ્યાં કંપનીમાં જાઉં છું ત્યાં પણ જે તે કંપનીવાળા જે એટલે કે અમે જે અમારા જે કંપનીમાં જે પણ માલ બને છે તેમાંથી જે નીકળતો ધુમાડો છે તે હવામાનમાં છોડવામાં આવે છે અને જે ગંદકી જે કચરાઓ હોય છે વસ્ટ જ માલ હો તે યોગ્ય રીત તે એમને રિસાયક્લિંગ કરવામાં આવે છે. પરંતુ જે ધુમાડો છે એ તો હવામાં છોડવામાં આવે છે કારણ કે તે હો પાઈ તમે જાણો ચૂકાવામાં છોડાં ભાઈ આખો વાતાવરણ તબલીક થવાની જ છે એટલે બધા મોટા મોટા ઉદ્યોગો પણ આવું કરે છે. એટલે એ લોકો યોગ્ય રીતે એ વાયુ છે ને યોગ્ય રીતે પેલું તન ને એ લોકો છોડવું જોઈએ અને શુદ્ધને કરને અને પછી જો પેહલા હવા માં છોડવો જોઈએ કારણ કે તમે જાણો છો કે આ બધા વાયુ હમા પવાથી આપણને તકલીફ થવાની જ છે. એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ગામડામાં હમણાં કેવી ચાલી રહ્યું છે જે એટલે કે હમણાં ગરમીની સિઝન ચાલી રહી છે. એટલે ગામડામાં હું જ્યારે હું રહેતો ત્યારે તો અમારા ગામડામાં પાણી એકદમ ફૂલ અને સારી રીતે મળી રહેતું કારણ કે નહેરમાં પાણી આવતું અને બધા લોકોને ખેતી માટે ખૂબ સારી રીતે મળી રહેતું હતું. હમણાં તમે જે ખેતી કરો છો અને તમારા ગામ એટલે ત ગામમાં ઘણા બધા ખેડૂતો હશે ત્યાં તમને જે ખેતી કરવા માટે પાણી પૂરતું મળી રહે છે અમને?
હા, એમ તો જોવા જઈએ તો અમને તો પૂરતું પાણી મળી રહે છે અને ખેતી કરવામાં મજા પણ બહુ આવે છે અને કેટલીક વસ્તુ હો છે કે કુદરતી કારણોસર ઘણું બધું નુકસાન થાય છે પરંતુ અમે એમ તો ખેતીમાં મજા આવે છે કારણ કે અમારે કોઈ પણ વસ્તુ જે ફળ હોય છે શાકભાજી હોય છે તે ચાર દો કે પછી શોપ પરથી દુકાન પરથી ખરીદીને લેવા પડતું નથી. અમારે તો અમે જ ઉત્પાદન કરીએ છીએ એટલે અમારા પર સાર વર એનો સ્ટોક પણ હોય છે અને કેટલીક વાર શું છે કે ઘણી બધી આપત્તી આવી હોય ત્યારે આપણે જે કોરોના જેવા કાળ આવે ત્યારે શું છે કે વાહન વ્યવહને ઘણી બધી સેવા બંધ થઈ જાય. તો આપણને ઘણું બધું નુકસાન થાય છે અને આપણો પાક હોય છે તે પણ નાશ થવાની સંભાવના હોય છે. પરંતુ એવું અમારે ત્યાં તો એવું થતું નથી અમારી પાસે અહ જે પાક હોય છે એનો સંગ્રહ એટલો ઘણો કરવામાં આવ્યો છે કે કોઈ પણ આપટ્ટી આવે તો અમે ત્રણ થી ચાર વર્ષ માટે તો તાર રતતા અમે અમાર પાક એટલો તૈયાર છે કે અમે ખાઈ શકીએ છીએ. એટલે એ તો સારી બત છે અને અમારે ત્યાં તો શું છે બધું જ રોપવામાં આવેલું છે ફળફળા મા જેમકે જાંબુ, કેરી, દાડમ પછી સફેદ ચાંડુ આવે લાલ જાંબુ આવે પછી એમ ઘણી બધી દ્રાક્ષ પણ રો પા વામા આવે છે હાલ માતો. એટલે અમારી બાજુ તો સારા એવા ફળફળાદી પણ મળી રહે છે. અને એ ખવાથી અમને પષ્ટક આહાર પણ મળે છે પહેલા અમે શું છે કે છાણી ખાતરનો જ ઉપયોગ કરતા હતા પરંતુ હાલમાં જોવા જઈએ તો વાતાવરણમાં જે ક્લાઇમેટ ચેન્જીસ આવી રહલું છે તેના કારણે અમારી વનસ્પ તી ઓને એમ નાજુક થઈ ગઈ છે એટલે અમારે એના વગર જે રાસાયણિક ખાતરો છે જે રાસાયણિક દવાઓ છે તેનો છટકાવો કરવાનો અમે પણ મજબૂર બન્યા છીએ. એટલે અમે તો હવે રાસાયણિક ખાતર નો પણ ઉપયોગ કરીએ છીએ એમ તો એટ સારો હોય છે એટલો બધો પ્રોબ્લેમ આવતો નથી પરંતુ આપ પડણે જયારે ફળ તૈયાર થઈ જાય છીએ ત્યારે આપણે ઘરે એને શું પેલા શું કરતા અમે એને ધોવા વગર ખાઈ લેતા હતા પરંતુ એને હવે તો પ્રોપર એકદમ વોશ કરવું જોઈએ એટલે કેાથથી હાથથી ધોવું જોઈએ પછી જ એને એ ખાવા માટે ઉપયોગ કરવો જોઈએ અને એને તો સારો હોય છે વાંધો નહીં આવે પરંતુ હાલમાં તો ઘણા બધા જે પશુ પક્ષી હો છે તેમના દ્વારા પણ ફળને નુકસાન કરવામાં આવતું હતું પરંતુ એ પણ અવે તો નાશ થયા છે અને જે જીવજંતુ હતા જે પાકને ખુબ જ નુકસાન કરતા તે અમે હમણાં રાસાયણિક દવા નો છટકાવ કર્યો તો તેનું પ્રમાણ પણ ઘટી ગઈ છે. તમાર બાજુ શું છે તમે જ્યાં જોબ કરો છો ત્યાં હમણાં કેવું ચાલી રહ્યું છે?
હા, હમણા તો હું જ્યાં જોબ કરું છું ત્યાં તો પાણી એટલે કે શુદ્ધ નથી એટલે કે પેલા મેં સ્ટાર્ટિંગમાં જ્યાં રહેવા ગેલો ત્યાં ત્યારે પાણી ત્યાંનું મળતું પરંતુ શુદ્ધ એટલું નથી એટલે પછી મેં વિચાર્યું કે પાણી તો મારે વેચાતું લાવીને પીવા જ પડશે. કારણ કે મેં આવું ગંડું પાણી પીશું તો મ ને બીમારી કે પછી અન્ય પ્રકારના રોગ થવાના મને શક્ય જ છે. એટલે મે ત્યાં બહારથીલી તો પાણી વધારે ખરીદું છું અને જમવાનું તો મને શાક બનાવતા બધું આવડે છે એટલે મે ઘરે જ બનાવી કાળું છું. જ્યાં જે મેં રૂમ રહું છું રૂમ પર ત્યાં બધું કરી દઉં છું કારણ કે હવે ત્યાં તો બધા ખર્ચા આપણે યોગ્ય રીતે યુઝ કરવા જોઈએ ને યોગ્ય રીતે વાપરવા જોઈએ કારણ કે ખર્ચા જેટલા શહેરમાં વધી જાય છે રૂમ રહેવાનો ભાવને એ બધા ઘણા બધા વધી જાય છે એટલે ખૂબ સાવચેત વિચારવું જોઈએ. સારું તો ભાઈ આપણે મળીએ પાછા આવેય તો શહેરોમાં તો હું થોડી વાર એટલે પાંચ વર્ષમાંથી રહેવાનો વિચાર કરી રહ્યો છું અને પછી ગામડામાં આવવાનો વિચાર છે અત્યારે આપણે પાછા મલીશું. હા.